હા
બસ મજામાં છું તમે કેમ છો
બસ અમે બી મજા એ ઘરનું કામ ચાલે છે હવે સવાર મે ઘડીક વાર બી ટાઈમ નહી ને નવરા પડવાના એ
હા સવાર પડે ત્યારથી જ આપણું બધાનું કામ ચાલુ જાય
હાચી વાત હે ને રવિવાર હોય તો ઓર પણ આપણે વધારે હોય કેમ છોકરાને આપણે ઘર વાળા હોય ને બધા ઘેર હોય ને છુ્ટી હોય ને
હા સાચી વાત કરી
હમ
અને આજકાલ આપણેે જોઈએ તમને હું એમ કેતી હતી કે આપણે થોડી ઘણી પ્રદુષણ વિશે વાત કરીએ કારણ કે આ આપણા આસપાસ એટલા લોકો બધા જે અ વિસ્તાર છે. અ શેરીઓ છે એમાં લોકો એટલું બધું ગંદકી ફેલાવે છે જેના લીધે આપણે હવા પણ એટલી પ્રદુષિત થાય છે પાણી જમીન અલગ અલગ કેટલું બધું પ્રદૂષણ ફેલાય છે.
સાચી વાત તમારી ને ગામડાંમાં તો ઓછું છે. શહેરોમાં કેટલી બંધી ગંદ એવું તે કેટલા એમ કેમિકલ ધુવાડા અને ગંદીવાળી બી બહુ છે. ને આજુબાજુના બધા લોક કચરો આપડે બિલ્ડિંગનું લાઈ નીચે નાખી દે તો પેલા ગન ગંદકી જ થાય ને એનાથી પણ કેટલા બધા જીવાત પેદા થાય.
સાચું કીધું આજે આપણે પ્રકૃતિને ગંદી કરીએ છીએ તો કાલે આપણે માંદા પડવાના જ છીએ.
હાચી વાત એના માટે આપણે રાખવ ગમે તે કચરો હોવે તો આપણે કચરાની ઘરના આગળ આવે તો કેટલી બધી સુવિધા ગાડી આવે છે આપણે સરકારની. મ્યુનિસિપાલ્ટીથી. તો તમે ભેગું કરો ને એક ડોલમઈ તો તમે ગાડી આવે ગમે ત તમે ગાડીમાં નખોન તમ તાર એટલી બધી ગંદી ગંદકી ના ફેલાય. ને આ બધી ગંદકી ફેલાય ને તો આપણે જ નુકસાન છે ને આપણો સોકરોને બી છે.
હા જેમ કે અત્યારે હવાનું પ્રદુષણ છે તો એ ક્યાંથી આવે છે? તો ગાડીનો ધુમાડો છે, કે પછી આ ફેક્ટરી છે, ફટાકડા છે, પછી કચરો વાળીએ છે આપડે જાહેરમાં. તે બધું હવાનું પ્રદુષણ જ છે એનાથી કેટલું બધું આપણને નુ
કશાન થાય છે. સાચી વાત હૈ.
લોકોને અ શું થાય કે શરદી ખાંસી થઈ જાય પછી શ્વાસ લેવામાં ઘણી વાર તકલીફ પડવા લાગે આ બધું પ્રદુષણ જ છે ને એના કારણે લોકોને કેટલી બધી મુસીબત તો નો સામનો કરવો પડે છે.
તો આપણા હાથ હા હા બોલો.
ઘણીવાર તો એ અસ્થામાં અને ફેફસા પણ ખરાબ કરી શકે છે અને ઘણી વાર તો કેન્સર જેવી મોટી બીમારીને પણ આપણે અ આમંત્રણ આપી દેતા હોય છે.
હાચી વાત હે. ને આપણા આપણાથી વધારે સોકરુંને પહેલા થાય. કે બાળપણ છે ને એને આપણાથી વધારે પેલા સોકરુંને થઈ જાય. ને કેવી ઉધરસ ને ખાંચીને આપણે ગંદગી ભલા તો કેવા મચ્છરા મચ્છરા કરડે મોટા તો કેમ ડૉક્ટર દવાખા ને જઈએ તો કેમ ડેન્ગુ બતાવે કે તમારે ડેન્ગુ થઈ ગયો તમારા પાણી મેં પીવાનું ગમે તે કોઈ આવી ગ્યું હોય તો એલર્જી થઈ એવું કહેતા હોય ને તો પછી આપણે વધારે તકલીફ થાય સોકરુંને હોવે તોય ને આપણે હોવે તોય.
સાચું કીધું એ જે પાણીમાં જે પ્રદુષણ થાય છે એ ફેક્ટરીઓનો ગંદો જે કચરો હોય પાણી હોય એના કારણે થતું છે. કેમિકલ વાળા બધા પાણી એ નદીઓમાં ને એમાં જે નાળાઓ હોય છે એમાં જ એ લોકો ઠલાવતા હોય છે અને જે પ્લાસ્ટિક છે ગટર છે એ બધું નદીમાં જતું હોય છે એના કારણે પાણી એટલું પ્રદુષિત થાય છે અને એ આપણે ઉપયોગમાં લઈએ એટલે આપણને શું થાય કે પેટની બીમારી થાય, કોલેરા થાય. અને ઘણી વાર આપણે જોતા હોય કે જે નદી તળાવમાં જે માછલીઓ હોય છે એ પણ અ બધી મરી જતી હોય છે કેમિકલ્સ ના કારણે.
તમારી હાચી વાત હે. એના માટે આપણે અને સુરક્ષિત રાખવું જોય, આપણે નહીં કહીએ કે આપણે ગંદગી ના ફેલાય આપણે, કચરાની ગાડી આવે તો કેટલી બધી સુવિધા છે. કે આપણે કચરાની ગાડી એક દિવસ, છોડીને એક દિવસ, આપણે ઘરના આગળ આવે છે. બધું કચરો આપણે નાખીએ ને તો ગંદગી ના ફેલાય એને થી,
તો આપણા હાથમાં છે. એ તો ગંદકી ફેલાય તો કેટલું બધું આપણ નુકસાન થાય, આડોશી, પાડોશી,
અને જો આપણે અ આપણને જે નુકસાન છે. આ બધી વસ્તુમાં, આપણને પ્રદુષણ જેમ વધશે, એમ શ્વાસની તકલીફ વધશે, આંખમાં બળતરા થશે, સ્કીન માં પ્રોબ્લેમ આવશે, નાના બાળકો ને શરદી ખાંસી, તાવ, આવશે. અને પ્રકૃતિને પણ એટલું જ નુકસાન છે. ને ગ્લોબલ વોર્મિંગ થાય, બરફ ઓગળે પછી પૂર દુષ્કાળ પાણી નેલક્ષી કેટલી બધી, સમસ્યાઓ આપણી પાસે આવી શકે છે. આ પ્રદૂષણને કારણે,
અછી બાત હૈ.
અને એમાં પણ શું થાય કે, ભવિષ્યમાં જો આપણે જ અત્યારે બધું સ્વચ્છ, સ્વછતા નહી, રાખે તો ભવિષ્યમાં આપણા બાળકોને સ્વચ્છ હવા કે સ્વચ્છ પાણી, ક્યારેય નહી. મળી શકે,
હા ચી વાત આ ગંદગી ફેલાય, તો પછી ગંદગી ભી ફેલાય ને પ ચોમાસામાં તો કેટલું બધું, બોવ ગંદી વધારે થાય, તો એનાથી સારું આપણે સ સાફ સફાઈ રાખીએ સારું કહેવાય આપણા માટે.
હા અત્યારે તો કેવું છે. કે લોકો જ્યાં ત્યાં, કચરો ફેંકે છે. જાહેર માં થૂકે છે. એના કારણે શું થાય કે, શ્વાસમાં લોકોના એ જે એ થુંકવામાં એના જેે બેક્ટેરિયા, બેક્ટેરિયા હોય છે, બીજાના શ્વાસમાં જાય છે, એના કારણે લોકો ઝડપથી બીમાર પડે છે.
સાચી વાત હ ને ગામડામાં તો શું છે કે,
જોયું ને કે કોરોના જેવી ભયંકર બીમારી આવી હતી એમાં પણ લોકોને, કેટલું બધું હેરાન થવું પડ્યું હતું, તો એ આપણેે જ જો સાવચેતી રાખ, રાખી ને જાહેરમાં ના થૂકેયે જ્યાં ત્યાં કચરો ના ફેંકી, કે એવું બધું આપડે નાનું નાનું ધ્યાન રાખીશું, તો એ આપણા માટે જ સારું છે ને.
હાચ ને ગામડામાં તો શું છે. કે બધું આપણે ગટર ન પાણી હોય તો શહેરોનું તો શું ગટર ખોદાયેલે અંદર અંદર હોવે, બિલ્ડિંગના અંદર. ને સહારો આપણે ગામડામાં તો શું છે. કે ગટર નહી આપણે, બે ટોયલેટ, નું ગટર ખોદાયેલું છે. બાકી બધા પાણી ન બહાર ઘર આગળ ખાડી કરેલી નાળી, એ બધું નાળીના અંદર જ પાણી આવતું હોય તો એનાથી, એનાથી વધારે થાય મચ્છરાને જીવાતનું પાણી પણ, આગળ જાતો નહી. તો ભરેલો હોય તો કેટલા બધા જીવાતો હોય, તો ગામડામાં તો ઓર બહુ વધારે હોવે, કેમ બધા નાહવાનો વાળનોને બધું પાણી બહાર આવતો હોય ને એના માટે, જીવાત પાણીમાં નને તો પેલો પડેલો પાણી હો, તો એના અંદર એટલા લાંબા લાંબા જીવા ચાલે છે મચ્છરા એટલા બધા, આપણે આપણે ગમે તે ના બેહેક, કે તો કેટલા બધા ગંદા તો આ વાંછ મારે છે ઇસ્માઈલ આવે ને.
હા સાચું કીધું અને અત્યારે તમે જોઓ કે જે. એટલા બધા વૃક્ષો હતા ગામડામાં તો પણ સ્વચ્છ હવા હોય છે હવામાન સ્વચ્છ હોય છે એટલે એટલું બધું પ્રદુષણ નથી હોતું પણ જયારે સિટીમાં વધુ પડતી ફેક્ટરીઓ હોય અને અ એના કારણે અને વધુ પડતા વાહનોના ધુમાડાને કારણે હવા એટલી બધી પ્રદુષિત થતી હોય ને લોકો ના સ્વાસ્થ્ય પર પણ એટલું બધું અસર કરતું હોય એમએ બધું.
હા હા હાચી વાત તમારી.
એટલે આપણે શું કરવું જોઈએ કે બને ત્યાં સુધી આપણે જે વૃક્ષો છે કે ઝાડ વાવવા જોઈએ જેનાથી આપણે શું થાય કે ઘરમાં ઠંડક રહે આજુબાજુ
હાચી વાત હે ગમે આપણે જ આપણે એવું ઉમેર મારી મારો મારે બાત છે કે આપણે જન્મદિન આવે કે આપણે એનિવર્સરી એના ઉપર કોરા કોરા એક એક બધા કેટલા સાલ માં તો કેટલા જણા બર્થ ડે આવતો હશે તો આપણે બર્થ ડે ના ઉપર એક એક ઝાડ લગીએ તો કે કેટલા બધા ઝાડ હોવે તો એનાથી કેટલું બધું ઓક્સિજન મળે છે આપણે ના આપણી યા આપણી યાદગાર બ ચ યાદ આપ આપણે યાદગાર ચહેરા છે કે મારા બર્થ ડેને ઉપર મું વૃક્ષ લગાયું હતું. તો કેટલો મોટો આપણે પાછો જન્મદિન આવશે એના તો કેટલો એક સાલ મેં મોટો થઈ જશે. તો એનાથી આપણે ફાયદો પણ મળે છે પછે.
હા સાચું કીધું. અને આપણે બને ત્યાં લગી એ બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગાડીઓ પણ ઓછી જ ચલાવવી જોઈએ જેમ કે એના જે ધુમાડા છે એ આપણને નુકસાન કરતા હોય છે. તો જો આપણે નજીકમાં જવું હોય તો આપણે ચાલીને જઉ જોઈએ અથવા તો સાઈ કલ કે આ બસ છે એ જાહેર જે ટ્રાન્સપોર્ટ છે એનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે અત્યારે બધાને પોતાના પર્સનલ વાહન લઈ લઈને એ લોકો જે વા અત્યારે વાહન વધારો થઈ રહ્યો છે એના કારણે જે એનો જે ધુમાડો છે એમાં પણ વધારો થઈ ગયો છે એના કારણે લોકો વધુ પડતા બીમાર થઈ રહ્યા છે.
હાચી વાત તમારી એના માટે આપણે સ્વસ્થ સાફ સફાઈ રાખવી જરૂરી ગંદાથી ગણા આપણે કચરો જેમ તેમ ના નખાય કે આપણે બધા અ નહીં આપણે જોતા હોય બિલ્ડિંગો બધા નીચે આવતા હોય તો થેલીમાં કચરો લઈને આવે ને બધા એમ તેમ નાખતા હોય પછી એમ કચરા બધા ગાય નાય ને બધા ખાતા હોંધ તો ગાય લોકો બી બીમાર પડી તમે કે ગમે તમે વાસીનો તમે ભરેલો કચરો લાવો તો ગાય લોક બી ખાય ને ગૌ માતા તો એ બી બિચારી બી બીમાર પડે છે.
હ
તમે કો પલાસ્ટિકની પ્લાસ્ટિકની દૂધ ની બધી થેલીઓ હોવે તો ગાય લોક ખાય ત્યા પછી ગાય બી આપણે મરી જાય પછી પ્લાસ્ટિક ખાવામાં આવે તો તો બી આપણે નુકસાન છે ને સારું ના કહેવાય જેટલું હોવે એટલું આપણે સરસ સાફ સફાઈ રાખવી જોવે.
સાચી વાત છે આપણા આપણી પાસે જેટલું બને ત્યાં સુધી આપણે સ્વચ્છતા રાખવી જોઈએ અ અત્યારે તો સરકાર પણ એટલું બધું સ્વચ્છતાનું અભિયાન ચલાવે છે કે ઘરે ઘરે કચરાની ગાડી
કચરાની ગાડી આવે છે. આવે છે. મહિનામાં એક વખત આપણે બધું ખાડી નાળીઓ બધા સાફ કરવા આવે છે મ્યુનિસિપાલિટીથી માણસ.
હા એટલે આપડે પોતાને પણ એટલું બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો સરકાર પણ આપણનો સાથ સપોર્ટ આપે છે તો આપણે આપણાથી જ શરૂઆત કરીએ તો એ આ ઘણો મોટો એમ કે બદલાવ લાવી શકે. કે તો આપણેે ઘરમાં કચરાનો વ્યવસ્થિત એક અલગ ડબ્બો રાખવો જોઈએ. અને જો અ ભીનો કચરો ને સૂકો કચરો ને એવી રી તે આપણે અલગ અલગ રાખીશું તો પણ એ અ આગળ જતાં આપણે એનો કઈ રીતે યુઝ કરવો એ આ પડે અ એનું અ કરી શકીએ એમ કે આપડણે જો ભીનો કચરો છે જે આપણેે રસોડામાં જે શાકભાજી ને એના બધાં અ છાલ ને બધું એ આપણે રીસાયકલ કરીને એનું ખાતર પણ બનાવી શકીએ ને એ બધું આપણે રિયુઝ કરી શકીએ એમ.
ચલો હવે પછી કરીશ મન બઉ મજા આઇ તમાર સાથે વાત કરવાની બહુ ગમ્યુ પણ છે. ચાલો પછી કરીએ આપણે કોલ.
હા, ભલે.